હય શ્રી કૃષ્ણ કેમ છો
હમ બસ મજામાં કેમ છો તમે
અમણા પણ મજામાં આજકાલ તો મત વેકેશન પડ્યું છે તો બસ ઘરે જ આરામ કરી રહ્યા છેો હમણાં તો કારણ કે તમને ખબર છે કે હમણાં જ મતલબમાં મારું બીકોમ પણ પટ્યું છે તો મતલબમાં ઘરે જ છે હમણાં તો જેથી કરીને બસ એમ જ વાતચીત કરવા માટે ફોન કરેલો તમે કેમ છો બધા ઘરના બધા સારા તોોસે ને
હા હા બસ બધા સારા છે ઘરના બી બસ તમારે ત્યાં કેમ છે બધા
મોટા ભ બધા સારા છે પણ આજકાલ તો હું બધા વીમો લેવાની બધી વાત બહ કર્યા કરે છે ઘરે કારણ કે ધીમો ખુબ જ જરૂરી વસ્તુ છે એ મને મતલબ બધાથી વાતચીત કરું તો જાણવા મળ્યું કારણ કે છે ને વીમો જયારે પણ આપડણે કરાવીએ આથિક સમય આપણને ખુબ જ વધારે એવું કામ લાગે એવું કે છે બેટા કારણ કે જો અમારા બાજુ વાળા કાકા લોકો છે તો તે લોકો એ બી મતલબમાં જે અ વીમો કરાવ્યો હતો મેડિક્લેમ વીમો તો તે લોકોને ખૂબ જ વર એવો કામ લાગ્યો કારણ કે જય્યારે મતલબ એમના જો છોકરા નો એક્સિડન્ટ થયો એક્સિડન્ટ થયું ત્યારે શું કામ લાગ્યું કે જે ત્યારે જેટલો પણ મતલબમાં જે ખર્ચો આવ્યો જે પણ મતલબ એક્સિડન્ટ હોવાથી જે પણ એમ મતલબમાં અ દવાખાનામાં જે પણ ખર્ચો આવ્યો અને બધો વીમા કંપનીએ જ ઉઠાવ્યો કારણ કે તેમની પાસે મેડિક એમ વીમો હોવાના કારણે છે ને તે મે એક પણ પૈસઠી માંથી લેવામાં આવ્યું નહી અને તેઓ મતલબમાં પ્રીમિયમ ભરી રહ્યા હતા વીમાનું એટલે છે ને અ ખુબ જ એવું એમને સારું પડ્યું અને તેમને એક પણ રૂપિયો તેમાંથી ગયો નહીિ તો જેથી કરીને આ આર્થિક સમયે ખુબ જ વડર એવું કામ લાગે છે તમારે શું કેવું હશે
હા વાત તો સાચી જ છે આરોગ્ય વિમ એ ખુબ જ મતલબ કામની વસ્તુ છે આજના સમયમાં આપણે જોઈએ તો હોસ્પિટલમાં સારવારનો ખર્ચ ખુબ ઘણો થઈ ગયો છે જેના કારણે મતલબ કોઈ લોકોને અફોર્ડ કરી અફોર્ડ કરી શકતા નથી એટલે આરોગ્ય વીમા તો બહ જરૂરી છે આરોગ્ય વીમાો હોવાથી સારવાર ન ખર્ચ પણ ઘણો ઓછો થઈ જાય છે અને તે સારું કેવાય છે આરોગ્યમાં આપને બધાને કરાવવું જોઈએ અનેને ફેમિલી ના એટલે જે મુખ્ય માણસ હોય તેમાં તો આરોગ્ય મતલબ હોવું જ જોઈએ તમારું શું માનવું છે
હા તમે એકદમ મતલબમાં સાચું કહો છો કારણ કે જે એટ ફેમિલીમાં મેન માણસ એવું તો નથી પરંતુ બધાનો જ આપણેે કરાવશું તો ખુબ જ સારું પડશે કારણ કે તમને ખબર હશે કે કોઈને પણ બીમારી ગમે ત્યારે થઈ શકે છે અને ગમે ત્યારે ગમે તે થઈ શકે છે આપડે એવું માનીને ન ચાલુ કે આપે ગાડી બહુ સારી રીતના ચલાવીએીએ આપડું એક્સિડન્ટ થવાનું નથી પરંતુ આપણને કંઈ ખબર નથી અને કઈ પણ થઈ શકે છે તો જેથી કરીને આપણે પહેલાથી જ જો સારી રીતના બધું વાતચીત કરીશું અને સારી રીતના જો બધું વર્તીશું કે જયારે કઈ પણ વસ્તુ બનાવ બનશે ને તો ત્યારે આપણને આર્થિક રીતે ખુબ જ વધારે મદદ મળશે કારણ કે ત્યારે મતલબમાં એવું એવું અમુક ઘડી એવી આવી જશે જ્યારે મતલબમાં એવું બધો બનાવ બની જાય છે તો ત્યારે ખુબ જ વધારે એમાં પૈસાની જરૂર પડતી હોય અને ત્યારે જો આપણી પાસે પૈસા ેવાના હોય તો ત્યારે મતલબમાં જો આપણે વીમો લેધલો હોય ને એ ખુબ જ તેરે કો કામ લાગે તો મતલબમાં તમને કયા કયા વીમા વિશે ખબર છે જેમ કે મેડિક્લમ વીમા તો થઈ ગયો એક આરોગ્ય વીમો તો બીજા મતલબમાં જે ગાડીઓના અને આ બધા વીમા એ બધા વીમામાં છે તમને ખબર છે
હા આપડણે એમ જોયા છે તો વીમાના અલગ અલગ પ્રકારો હોય છે જેમ કે એક છે તો જીવન વીમો કે પછી બીજું આરોગ્ય વીમો વાહન વીમો અને પાક વીમા એવા અલગ અલગ કેટલા વીમાઓ છે ને તે બધા મતલબ ખુબ જરૂરી છે એમ જોવા જઈએ તો આપડે બધાને આવી મત કરાવું જ જોઈએ એમ જીવન વીમો એ તો જો આપણા પરિવાર ના મુખ્ય કમાણી કરનાર વ્યક્તિ હો અચાનકમાં જેનું અવસાન થાય તો પરિવારને આર્થિક મદદ મળે છે અને તેથી દરેક પરિવારને માટે જીવન વિમ ખૂબ જ મહત્વનો છે એટલે કે આપણા પરિવારમાં જો કોઈ મુખ્ય માણસ હોય તેનો તો મતલબ હોવું જ જોઈએ જી જીવન વીમો તેના કારણે આપણા પરિવારને ખૂબ સહાય મળે છે
હા તમા મારી વાત એકદમ સાચી છે જેથી કરીને હું પણ એવો વીમો કરાવું એવું કરી રહ્યો છ કારણ કે હ અમે જીવાન વીમો અમારા ઘરના લોકોનો કાઢાવ્યો નથી તો જેથી કરીને વીમો કાઢવું એ ખુબ જરૂરી બની ગયું છે અને બીજું શું કે વાહન વીમો પણ કાઢવું ખુબ જરૂરી છે અને વાહન વીમાો માટે તમને ખબર છે કે મતલબ આખો વીમો અડધો વીમો એવું બધું પણ કરાવામાં આવશે પરંતુ આપડે આખો વીમ જ કરાવવું જોઈએ કારણ કે આખો વીમા કાળવાથી આપણને આખું વળતર મળી રહે છે જ્યારે પણ આપણે મતલબમાં કઈ પણ એક્સિડન્ટ કેવું થાય જેથી કરીને હું તો અમારા બધા જ ઘર ના વાહનોનોો વીમા કાઢાવ્યો છેટ તમે શું વાહનોનો વીમા કાઢાવો છો કે પછી તમે એમ જ રેવા દેવો છો
હા મારા ફેમિલીમાં વાહનીમાં તો બધા છે જ પપ્પા એટલે પપ્પા અને ભાઈ નો અલગી વાહન વિીમાં તો કરેવું જ છે જો એમાં કાર કે બાઈક ને અકસ્માત થાય અથવા નુકસાન થાય તો વીમા કંપનીને નુકસાન ની ભર કરવામાં મદદ કરે છે અને ભારતમાં થડ પાર્ટટી વાહન વીમો કાયદા મુજબ જરૂરી છે એટલે કે આપણને વાહન વીમો તો ફરજિયાત કરણાવું પડે છેને ખુબ જરૂરી છે આપણને એમ કઈ બી થઈ જાય ગાડી માં કઈ બી થયું તો કંપની એનો આખો ખર્ચ ઉચકે છે એટલે આપડે વાહન વીમા તો ફરજ જ પડાવવું જ જોઈએ ને તે સારું પણ છે એક તરફ કઈ થાય તો મતલબ આપણને વધારે નુકસાન નહી થાય શું માનવું છે તમારું
હા પણ તમે જે કહ્યું આ બાબતે છે ને કેટલાક લોકો મ તમા વધારે પૈસા પણ કમાવા માંગે છે જેમ કે આપડે જયારે ભણવામાં આવ્યું હતું નુકસાન વળતર નો સિ્ધાંત તો તેમાં આપણને એવું શીખવામાં આવ્યું હતું કે છે ને વીમો ખાલી મતલબમાં નુકસાન સામે જ આપણને વર્ત ઉત આપે છે પરંતુ આજકાલના લોકો ખુબ જ વધારે એડવાન્સ થઈ ગયા છે જેથી કરીને લોકો શું કરે છે એ થોડુંવું નુકસાન થયું હોય આખું તોોડી નાખે છે અને પછી વીમા કંપની પાસે આખો વસૂલ પૈસા કરે છે તો આ બધું ખોટું કહેવાય છે કારણ કે વીમા કંપની ખાલી છે ને નુકસાન સામે જ વળતર આપે છે જેથી કરીને આપણે કોમાડી કરવાના બાબત થી આપડે છે ને એવું ન કરવું જોઈએ તમારે શું કેવું છે.
હા આ વાત તો સાચી છે એવું તો નહી કરવું જોઈએ અને કેટલા એમ. વીમા ન ખર્ચ પણ એમ તો વધારે છે પણ આપણને એમ જોય છે તો કરવું જોઈએ અને આજના લોકો મતલબ. આજે ઘણા લોકો વીમાને પણ ખર્ચ માને છે પરંતુ હકીકતના વીમો ભવિષનો. ભવિષ્ય માટે એટલે સુરક્ષા અવર છે મુશ્કેલી આવે ત્યારે વિમાનનું સાચું મહત્વ સમજાય છે એટલે વિીમો તો આપણને કરાવવો જ જોઈએ વાહન વીમા તો ફરજિયાયાત છેને આપણને કરાવવું પણ જોઈએ
હા અને તમને બીજા બીજા વીમા વિશે બી ખબર છે કે જેમ કે જો આપણે બીજા બધા વીમા આવે જે એડવાન્સ વીમા કહેવામાં આવે છે જેમ કે જો તને કહું તો જે લતા મંગેશકર હતા તેમણે પોતાનો સ્વરકંઠનો વીમો કરાવ્યો હતો અને જે મેસી ફૂટબોલર છે તેમને પોતાનો જે ડાબો પગ છે તેમનો પણ. એમણે વીમો કરાવ્યો હતો. અને બીજા બધા એવા જેમ કે ક્રિકેટરમાં જેમકે સેન વન કરીને ક્રિકેટર હતા. પણ તેમણે પોતાના અંગુઠાઓનો વીમો કરાવ્યો હતો. તે કારણ કે કેમ ગાવે છે કારણ કે તે પોતાની પહેચાન છે જેમ કે લતા મંગેશકર તમને ખબર છે ખુબ જ એવું. સારું ગાયક હતા. તો તે લોકોનો જે સ્વરકંઠ હતો તે સ્વરકંઠના કારણે તે મતલબ ખુબ જ વધારે ફેમસ હતા. જેથી કરીને વીમા કંપની એવું બધું ન પણ વીમો કઢાવે છે આ બાબત તમને ખબર હતી.
હા હવે તમને ખબર જ હતી પણ આ વીમો બી એમનું સારું જ છે આ લોકો બી કરાવ્યું હતું આ વીમો.
હા અને આમો કરાવવાથી મતલબ એ લોકોને કેટલીક બધી એવી. પોલિસી નનું પાલન પણ કરવું પડે છે જેમ કે મેં કહું તો જે મતલબ ફૂટબોલર મેસી છે. તો તે મતલબ જયારે પણ ફૂટબોલને રમવા આવે છે તો તેમને જે પોતાનો ડાબો પગ છે. તેનો મતલબમાં એક બિલિયન કરતા પણ વધારે પૈસાનો. વીમો કરાવ્યો છે જેમકે એક બિલિયન એટલે ખુબ જ વધારે પૈસા પણ ગણાય. તો તેમમના ડાબા પગમાં કઈ પણ થશે. તો એક બિલિયન રૂપિયા છે ને તેમને મતલબ આપવું પડશે વીમા કંપની એ બેસીને. તો જેથી કરીને વીમા કંપની ખુબ વધારે એું ટર્મ્સ એન્ કડિશન લગાવીે છે. જેમ કે જયારે પણ મેસી આપણે ઇન્ડિયામાં આવ્યા હતા. તો ત્યારે પણ તેમણે ડાબો પગનો એટલો ઇસ્તેમાલ ન કર્યો હતો અને. મતલબમાં ખાલી ત્રીસ મિનિટ થી વધારે આલટુ ફતુ ગેમ ન રમી શકે એવું પણ એ લોકો નિયમ બનાવ્યો હતો. કારણ કે જે એવી ગેમ રમવા કોઈ પણ નુકસાન થાય ને તો વીમા કંપની પૈસા. ચકવશે એ બધી પોલિસી કરવામાં આવે છે. તો જેથી કરીને વીમા કંપનીની કેટલી બધી એવી પોલિસી ના કારણે બધા. ને પૈસા ન પણ મળે એ વાત પણ ખોટી છે કારણ કે જો વીમા કંપની. તો આપડે ખુબ જ વધારે એવું મતલબ આર્ડર કરીએ પરંતુ. જયારે પણ આપડે વીમો પાકેડ્યો ત્યારે તે ખુબ જ વધારે મતલબમાં. પૈસા ન આપવા બાબત એવું મથામણ કરે છે જેમકે હું મારી વાત કરું તો. અમે પણ જયારે એક વીમા પકાવ્યો હતો. તો અત્યારે મતલબમાં કેટલા ડોક્યુમેન્ટ ગે છે જય વીમો ઉતારવાનો હોય તો ત્યારે એટલા બ ડો્યુમેન્ટ નથી માંગતા. અને જયારે વીમા પાકીઓ હોય તો ત્યારે ખુબ જ વધારે મતલબ મઠામણ કરે છે.
હા વાત તો તમારી સાચી જ છે એમાં તો એવું છે જ. અને બીજા બી વીમાઓ કેટલા બધા છે જે રીતે આપણે જોઈએ તો પાક વીમો છે તેમાં તો ખેડૂતો માટે આ. ખૂબ ઉપયોગી છે અને વરસાદના. વરસાદ ઓછો પડે વધારે પડે વાવાઝોડું આવે અથવા અન્ય. કુદરતી આફતથી પાકને નુકસાન થાય તો સરકારની યોજનાઓને હેઠળ. ખેડૂતોને ખુબ મોટી સહાય મળે છે એટલે આપણને પાક વીમાો બી એટલે ખેતી કરતા હોય તો આ વીમા બી ફરજિયાત. આપણને લેવું જ પડે લેવું જ જોઈએ એમ. આપણા માટે સારું કેવાયને જો વધારે નુકસાન થાય તો તેવી વીમા. ઉપથી આપણને મળી શકે છે એટલે પાકંગમાં બી આપણને લેવું જોઈએ શું માનવું છે તમાર.
હા તમે જે કહ્યું એ તો સાચી જ વાત છે પરંતુ. જે મતલબ વીમા કંપની આ બધા વીમા ઉતારે. તો ત્યારે પૈસા આપવામાં થોડુંક કંજુસાઈ કરે છે અને. કેટલીક વાર મતલબ પૈસા પણ નથી આપી તો જેથી કરીને વીમા કંપનીએ આ આ બાબત છોડવી જોઈએ અને. બીજું તો શું કે વીમો ઉટારો એ ખુબ જ સારી વસ્તુ છે. અને વીમો આપડે ઉતારવું જ જોઈએ મેં તો મારા ગામના કેટલાક લોકોને પણ વીમો ઉતારવા કહ્યો છે અને. ખૂબ જ વધારે એવું પ્રેરણા આપું છું બધાને કે આપણે વીમો ઉાારવો જ જોઈએ. તો તમે તમારા સોસાયટીમાં મતલબ આ વીમો ઉારવા બાબત કઈ કર્યો છે
ના મેં તો કઈ કર્યું નથી પણ એવું અમે કરવાનું વિચારતા જ છે એમાં જોઈએ તો આપડા ભારત સરકાર ના સામાન્ય લોકો માટે ઓછી પ્રીમિયમ વાળી કેટલી મહત્વની યોજનાઓ ચલાવે છે જેમ કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિીમા યોજના અને બીજું છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને ખેડૂતો માટે તો પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના પણ ચાલે છે એમ જોવા જઈએ તો ખેડૂતો માટે આ બધી યોજના કરવું સારું કેહેવાય છે અને આપણે એ બધી વીમા લેવું બી જોઈએ ને આપણા માટે એમ સારું કેવાય ને આપણને વધારે નુકસાન બી નહી થાય તેનાથી
હા જેથી કરીને જો ખેડૂતોને છે ને ખુબ જ ઓછા વ્યાજ પર આ બધા વીમા આપવા જોઈએ કારણ કે તમને ખબર છે કે વીમાનું જે વ્યાજ એટલે વીમો જયારે આપે તો ખુબ જ એવું સારું પડે છે
હા એ વાત તો સારું છે એવું આપણને વીમો તો લેવું જોઈએ ને વિમો લેતી વખતે હલો
હા એટલે જ મતલબ મેં તમને ફોન કર્યો હતો કારણ કે વીમા બાબતે મારે થોડુંક મતલબ આ વાતચીત કરવી હતી તમારાથી અને જો મતલબ વીમો એ ખૂબ જ જરૂરી વસ્તુ હોવાથીશે ને મેં તો મારા ઘરના બધા જ વ્યક્તિને હવે તો વીમા બાબત ઉપર ખુબ જ એવું મતલબમાં જણાવ્યું છે તો તમે પણ તમારા ઘરના લોકોને જણાવશો કે નહીં
હા ચોક્કસ મેં પણ ઘરના લોકોને જણાવીશ આ બાબત તો
હા તો ચાલો મળીએ આપણે બીજા દિવસે સારી રીતના વીમા બાબત ઉપર આપણે વાતચીત કરીશું કારણ કે હણાં મારું થોડુંક કામ હોવાથી આપડણે કાલે વાતચીત કરીશું આ વીમા પર
હા સારું ચાલે